હલો, હ કેમ છો મજામાં?
હા, બસ મજામાં છું તમારે કેવું છે?
અહ અમારે મજામાં જ છે.
અચ્છા એઉ છે કેવું ચાલે બીજું ભણવા બસ હમણાં તો આ વરસાદના સીઝનમાં વરસાદનું મજા માણી રહયા છે.
એવું
હમ ઓહ તમારે કેવું ચાલે છે ત્યાં
બસ મજામાં અત્યારે હમણાં એક્ઝામની પ્રિપેરેશન ચાલતી હતી તો વાંચવા બેઠો હતો
અચ્છા તો આપડે ભવિષ્યનો એમાં શું વિચાર કરવાનું છે તમારે
ભવિષ્યમાં આહ સારા એવા પૈસા કમાય અને સારા એવું ઘર ગાડી એવું બધું લેવાની ઈચ્છા છે
અચ્છા એવું છે હા લોકોને તેમના ભવિષ્યને એમ પણ ઘણી ચિંતા રે છે તે માટે તે મહેનત પણ કરે છે અને સારા એવા પૈસા પણ કમાઈને પોતાની જિંદગી સુધારે છે ઘણા લોકો જે હોય છે જે ગરીબ પરિવાર માંથી આવે છે સમજો છો ને
હમ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ સપનું તો હોય જ છે સપના માત્ર ખાલી ઊંઘવાથી આપતા વિચારો નથી પરંતુ આપણા જીવનને દિશા આપતા લક્ષ્યો છે એના માટે કામ તો કરવું જ પડશે ને
હા તમારી વાત એકદમ સાચી છે એના માટે આપણે ખાલી વિચારીએ તો એ કામ પૂર્ણ થતું નથી તેના માટે આપણે ઘણી મહેનત કરવી પડે છે જિંદગીમાં આગળ જવા માટે આપણે તેના પ્રત્યે અ એક ડેડિકેશન હોવું જોઈએ જેનાથી આપણે એ કાર્યમાં આગળ વધીએ અને સ-સફળ થઈ જય કાર્યમાં
હમ હમ ચોક્કસ સાચી વાત છે તમારી સફળતા કોઈ દિવસ એક જ દિવસમાં મળતી નથી તેના માટે ધીરજ શિસ્ત અને સમયનું યોગ્ય આયોજન હોવું જરૂરી છે શું કેવું તમારું આ વાત વિશે
ના તમારી વાત એકદમ સાચી છે તમે જે કહો છો કે શિસ્તતા હોવી જોઈએ અને આપણે આપણા ભવિષ્ય વિશે હંમેશા વિચારતું રહેવું જોઈએ કે આપણું ભવિષ્ય હંમેશા ઉજ્જવલ રહે અને આપડે આપડે આપણા પરિવાર આપણા માતા પિતાને સુખી રાખીએ તેના માટે વિચારી અને મહેનત કરતી રહેવી જોઈએ.
બરાબર હવે મારું સપનું એવું જો કે શિક્ષણ મેળવી અને એક સફળ અને જવાબદાર વ્યક્તિ બનવું છે
હા સાચી વાત છે ખાલી શિક્ષણ મેળવાથી આપણે સફળ વ્યક્તિ નથી બનતા આપણે આપણા જીવનમાં આપણે શું લક્ષ્ય રાખીએ છીએ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે કઈ મહેનત કરીએ છીએ તે તે લક્ષ્ય આપણે અપનાવા માટે કયો રસ્તાથી આ આપણે તે લક્ષ્ય પ્રાપ્ત કરીએ છીએ એના પર આ સંપૂર્ણ ડિપેન્ડ કરે છે તો આપણે હંમેશા આપણું ભવિષ્ય વિશે વિચારતું રેવાનું અને આપણે જે કાર્ય કરીએ છે એ તે કાર્યમાં આપણે શું કરીએ છે અને તે સંપૂર્ણપણે આ કાર્ય પર વ્યક્ત છે અને કાર્ય પૂર્ણ થઈને આપણને સફળતા મળશે તે આપણે વિચારતું રહેેવું જોઈએ તમાર શું કેવું છે આના વિશે
બરાબર છે તમે જે કીધું સાચી વાત છે
હા
તો પછી તમારુ શું સપનું છે
મારે તો એવું સપનું છે કે મેં હમણાં મારું અ ટ્વેલ્થ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો હવે કોલેજમાં અ કોલેજ પૂર્ણ કરી માસ્ટર ડિગ્રી ભણી અને સારી એવી ક બેંક ખાતો મોટી કંપનીમાં સ સારું એવું એ પોસ્ટ પર નોકરી મળવું જેથી મારું મેં ભવિષ્ય સિક્યોર કરી શકું અને તે સિક્યોર કરી આગળ મારું જીવનને સંપૂર્ણપણે શાંતિ થી ગુજારું અને મારા માતા પિતા ને મેં અ કોઈ તકલીફ ના આવવા દ એજ મારો લક્ષ્ય છે.
બરાબર ખુબ સરસ વિચાર છે
ઘણા બધા લોકો તેમના હ
જે સપના આપણેે જોઈએ છે એ સપના એમ જે વિચાર્યું છે એવું થવું જરૂરી છે પછી એના માટે થઈ પણ સકે ને ના પણ થઈ સકે
અ એમાં તમારી વાત એકદમ સાચી છે જે આપણે સપણા વિચારીએ છે એ સપના હંમેશા આપણે જેવું વિચારિયે એવું થતું નથી ઘણી વખતે લોકો ઘણી મહેનત કરે છે છતાંય તે લોકો જે લક્ષ્ય ધ્યારે છે તે તેમને પ્રાપ્ત થતું નથી પરંતુ આપણે એવું નથી કે એના માટે આપણે આપણા ભવિષ્ય માટે ચિંતા કરીએ આપડણે આ ભવિષ્ય માટે ચિંતા કરવી જોઈએ અને તેને પૂર્ણ થાય તે માટે આપણે ઘણી એવી સારી મહેનત કરવી જોઈએ એ તો આપણું ભવિષ્ય તો એના પ્રત્ય છે કદાચ્ચ એ આપણું ભવિષ્ય આપણે જે વિચાર્યું હોય એ ના થાય પરંતુ એના પછી બીજું આપણને સારું એવું ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય આપણને મેળવી શકીએ છીએ
બરાબર
હા
કેહવાનો મતલબ કે તમે ભવિષ્યમાં મહેનત કરતા રહો ફળ ભલે ગમે તે મળસે અને સફળ તો થસુ જ અને સપનાઓ જરૂરથી આપણે પૂરા કરસું એમાં કોઈ ડાઉટ નથી એ વસ્તુ તો બરાબર સે તમારી
હા તમારી વાત એકદમ સાચી છે આપડે હંમેશા મહેનત કરતું રહેવું જો આપડે શ્રી કૃષ્ણ એ પણ કીધું છે કે કર્મ કરતા જઓ ફળની આસા ના કરો તે માટે આપણે હંમેસા આપડું કર્મ કરતું રહેવું જોઈએ ફળ ની આસા રાખવાની નઈ આપણે ક્યારેક ને ક્યારેક જિંદગીમાં સફળ એવા થસુ ઘણા લોકો છે જે ગરીબ પરિવાર માંથી આવે છે તો એ છતાંય તેમની મહેનત જારી રાખે છે અને અ સારું એવું ભવિષ્ય કરી પોતાનું પરિવારને સુખ સુખ આપે છે
હમ્મ સાચી વાત છે. અને એક હિસાબે આપડે એટલી મહેનત કરવી જ જોઈએ કે જેથી આપણા સપના પૂરા થાય અને આપણા લીધે જે આપણા પરિવાર છે જે માતા પિતા છે આપણા ભાઈ બહેન છે એમને આપણે એક સપોર્ટ કરી શકી કે કઈ બી એમનું સપ નું હોય જે એ પુરા પૂરું ના કરી શક્યા હોય એ પણ આપણે પૂરું કરવાની કોશિશ કરી કરી શકીએ જે આપણે સફળ થઈએ તો હવે ભવિષ્યમાં આપડે સપના તો બહુ બધા હોય પણ કેટલા એ પૂરા થાય અને કેટલા ના પૂરા થાય એ આપણી મહેનત ઉપર જ અ ડિપેન્ડ કરશે
હા તમારી વાત એકદમ સાચી છે. એમાં એવું હોય છે કે આપણા માતા પિતા આપણી પાછળ એમના સપના પૂરા કરી શક્યા નથી કે કે આપણું એ કર્તવ્ય છે કે આપણે મહેનત કરી આપડા તથા આપણા માતા પિતાના સપના સાકાર કરીએ અને જો આપણા નાના ભાઈ બહેન હોય તો તેમને પણ આગળ પ્રોત્સાહન આપીએ છી એનાથી તે તેમના સપના પૂરા કરવા માટે મહેનત કરે અને તેમના સમ સપના તે પૂર્ણ કરે.
બરાબર
તો આપડા સપના હમે હા બોલો
બોલો બોલો તમે
હવે એમાં એવું હોય છે કે આપણા સપના હંમેશા આપણે ઊંચા જ દેખવાના જેથી આપણે તેને પૂરું કરવા માટે તેટલી વધારે મહેનત કરીએ જો આપણે નાના સપના દેખીએ તો આપણને વિચાર આવે કે આ તો આપણને સહેલાાઈથી મળી જશે તેના માટે આપ આપડે આપણું અહ સપના પૂરા કરવા માટે ઓછું એ આપે તે ઓછી મહેનત કરે છે તેથી હંમેશા એવું આપણા સપના હંમેશા ઊંચા રાખવા જેનાથી આપણને તેને પ્રાપ્ત કરવા માટે આપણને વધારે મોટિવેશન મળે જેથી આપણે તેને વધારે મહેનત કરીના આપડે તે સપના પ્રાપ્ત કરી શકીએ.
બરાબર એક ઘડી તમે એવું કેવા માંગો છો કે સપનાઓ હંમેશા મોટા જ જોવા જોઈએ. એટલે જો મોટા સપનાઓ માટે આપણે મહેનત કરશું તો નાના સપનાઓ તો એમાં ઓટોમેટિક એ પૂરા થવાના જ છે જેટલી આપણે મોટા સપનાઓ માટે મહેનત કરશું તો નાના સપના તો એ બહુ આસાનીથી આપણે એમને પાર કરી શકશું. અને એ સપના પૂરા કરી શકીશું.
હા તમારી વાત એકદમ સાચી છે. તેથી હંમેશા આપણે આપણા ભવિષ્ય વિશે ચિંતા કરતી રહેવી જોઈએ અને હંમેશા જેટલું થાય એટલું સપના મોટા જ દેખવા જોઈએ.
બરાબર. હું માનું છું કે સારું શિક્ષણ અને સારા સંસ્કારો જીવનની સૌથી મોટી શક્તિએ છે. તો સારું આપણે એવું શિક્ષણ મેળવીએ અને સારા એવા સંસ્કાર હોય તો એક ઘડી સપના એ આપણેે મેળવવા અને એ પૂરા કરવા થોડું આસાન થઈ જાય કેમકે જો સંસ્કાર સારા હશે તો આપણેે સારા રસ્તે ચાલશુ. અને શિક્ષણ સારું હશે તો આપણે બુદ્ધિ એ દિશામાં સારી રીતે કામ કરશે અને એ સપના સુધી આપણને જલ્દી પહોંચાડશે અને એટલો ટાઈમ બચાવશે
હા તમારી વાત એકદમ સાચી છે, કે આપડા જેવા સંસ કાર હશે તે રીતે આપણે શિક્ષણ મેળવશું અને એ સપના પ્રાપ્ત કરશું હંમેશા. કોઈ બાળક એકલું મહેનત નથી કરતું તેની પાછળ તેના માતા પિતા તેના ભાઈ બહેન તથા તેના સગા સબ સગા સંબંધીઓ અને શિક્ષક જ એટલી મહેનત કરે છે, જેથી અ બાળક છે, એ પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. તે તે માટે અ હંમેશા આપણે યાદ રાખીને કામ કરવું કે આપણી પાછળ આપણી એકલાની નહી આપણા પરિવાર આપણા શિક્ષક તથા આપણા પરિવનજનોની પણ ઘણી મહેનત છે.
બરાબર.
સંસ્કાર આપણને ખાલી આપડા પરિવાર તરફથી આપણા માતા પિતા તરફથી નથી મળતા તે આપણને આપણા શાળા તરફથી પણ આપણા ગુરુ તરફથી મલે છે, આપડા ગુરુ આપણને કેટલું એવું સારી રીતે જ્ઞાન આપે છે, પ્રા કરી આપણે સારા રસ તા પર જઈએ અને અ આપણું સારું એવું ભવિષ્ય બનાવીએ તે એના પર સંપૂર્ણપણે ડિપેન્ડ કરે છે.
બરાબર ખુબ સરસ અંતમાં તો હું એટલું જ કહીશ કે સપના આપણને આગળ વધવાની પ્રેરણા આપે છે. તેથી મોટા સપના જોવા જોઈએ અને પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ ક્યારે હાર માનવાથી એ સપનાઓ પૂરા નહી થાય સપના પૂરા કરવા માટે જિંદગીમાં આગળ વધતા જ રહેવું જોઈએ. અને દિવસે દિવસે નવી નવી વસ્તુઓ પણ શીખતા રહેવું જોઈએ
હા તમારી વાત એકદમ સાચી છે, કારણ કે ભવિષ્ય હંમેશા વધતું જાય છે, મતલબ તમે સમજી શકો છો કે અમણાં નવી ટેકનોલોજી પ્રમાણે આપણું ભવિષ્ય પણ ઉજ્જવળ થતું જાય છે, તે માટે આપણે હંમેશા ખાલી સપના જોઈ સુઈ ન રહેવું જોઈએ તેના પાછળ આપણે મહેનત કરવી જોઈએ. કારણ કે ટેકનોલોજી પ્રમાણે અ તેની અંદર નવા નવા ફેરફાર આવતા રહે છે. તે માટે તમારી વાત એકદમ સાચી છે.
અ બરાબર
આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આપણા ભવિષ્ય વિશે આટલી ચર્ચા મારી સાથે કરી
તે માટે હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું તમારો
અમને પણ આનંદ થયો તમારી જોડે વાત કરીને
આશા રાખું છું તમારી પરીક્ષા એવી સારી એવી જાય તમે સારા એવા માર્કથી પાસ તો અને તમે તમારું સારું એવું ભવિષ્ય બનાવો
ખૂબ ખુબ ધન્યવાદ
તમે તેમાં આગળ વધતા રહો અને તમે તમારું તથા તમારા પરિવાર ને તમે તમા છું કરો અને જિંદગીમાં તમે એટલા સફળ બનો કે કે તમારે કોઈ પણ જાતને તમારે પરેશાની ઉદ્ભવે નહીં અને તમારું પરિવાર સુખી એવું જીવન જીવે
ખુબ ખુબ આભાર તમારો સારું ચાલો હવે કોઈક નવા ટોપિક પર આપડે વાત કરશું પછી
હા હા સારું ચાલો હને ઓકે થેન્કયુ